બસ મજામા, તમે કેમ છો?
હું પણ એકદમ મજામાં છું. તો એ જ ને, અ તમને કહું તો હમણાં છે ને. અ અયા અમારે એક મોટી શોપ છે, દુકાન છે, કપડાની. ત્યાં છે ને, સેલ ચાલી રહ્યો છે, તો અ કેહવાય ને કે, સેલ એ તો મને લાગે કે, બધાને જે એવું નથી કે, હ નાના છોકરાઓ છે. સ્ત્રીઓ છે કે, પુરુષો છે, બધાને જ મને લાગે સેલ નું એક કેહેવાય ને, અલગ જ કેવાય ને કે, મોહો છે, તો શું લાગે તમને સેલ નું?
હમ, હા, તમારી વાત બહુ સાચી છે. તેલ એક એવી વસ્તુ છે ને, કે ક્યાંય પણ તમે એની જાહેરાત જોવો ને. તો તમારે ન જવું, પણ તમારા પગ તમને ઊંચકીને તો એ લઈ અજ જહે. કે ના, ચલે ને? જોઈ આવીએ. લેવું નથી આપડે, પણ જોઈ આવીયે. જાણી આવીએ, હું ખુદ પણ મારું પણ એવું જ ખાતું છે, ક્યાંક કઈક સાંભળ્યું હોય. કે પછી હું છે, મારા સાસુમાં કે બહાર ગયા હોય. ઇનફેક્ટ મારા હસબન્ડ પણ ક્યાં ગયા હોય, કોઈ કઈ દેખ્યું હોય ને. કે અહીંયા તો બઉુ ભીડ છે, અહીંયા તો આજે કંઈક દેખાય છે, કઈક હોય એવું લા જે કે ખાવાનું હોય, શોપિંગ હોય, કેઈ પણ હોય. પણ સેલ શબ્દ ની ખબર પડે ને, કે એટલે આપણે શું થાય કે, ચલો, એક વાર જાણી લઈએ. શું છે, એમ કમસે કમ અને ઘણી વખત કેવું હોય છે, કે આપણે ઓનલાઈન શોપિંગ કરીયે અને દુકાનો પર કરી એના કરતા પણ સસ્તું મળી જતું હોય છે આપણને એટલે આમ બેનિફિટ ખરા સેલમાં કે જાવ જાણો જોવો તો તમને ખબર પડે કે અ શું છે એમ તો તમે ક્યારે કઈ શોપિંગ કરો છો સેલ લાગેલા હોય ને ત્યાંથી કઈ
હા ઓ સેલ લાગેલું તયા તો એટલી શોપિંગ થઈ જતી હોય ને કે શું કઉ. તમને હવે મતલબ આપડે ઘણી વાર એવું થતું હોય ને કે સેલ લાગ્યો હોય ને ત્યારે છે ને જે વસ્તુ આપણે ન જોતી હોય ને મને લાગે વધારે મોંઘું આપી દે. આપડે એ વસ્તુ પણ ખરીદી કરી લેતા હોય છે એમ જેમ કે આપડે માન કે ચલો એમ લાગી સેલ ચાલુ છે આ તો આપડે ઓછા ભાવમાં મળે છે. આપડે પછી લેવું નહી પડે એમ કરીને આપણેે છે ને એ વસ્તુ એટલી બધી મતલબ મન લાગે ખરીદી કરતા હોય ને જેમ કલા બાહી વન ગેટ વન ના ઓફર્સ હોય ત્યારે કે પછી કેટલું અને આપડે જેટલાનું બિલ મને લાગે કે થાવું જોઈએ એના કરતા વધારું જ થઈ જાતું હોય બિલ અને કપડામાં પણ મેં શોપિંગ કરેલી છે અને એવું નથી કે દુકાનમાં જ સેલ આવે ત્યારે હું શોપિંગ કરું છું હા અ જયારે ઓનલાઈન પણ સેલ આવતા હોય ને અલગ અલગ કપડાઓના છે કે કોઈ પણ વસ્તુઓના ઘણા બધા એપમાં તમે જોવો તો અ ઘણી વાર કેવું છે કે એવું લાગે એમ લખેલું હોય કે. તમે અગર ચોવીસ કલાકમાં અગર ખરીદી કરશો તો તમને અટલા નો ફાયદો મળશે આટલા રૂપિયા તમને ઓછા થાસે. તો એવામાં તો હું છે ને બહુજ કેહેવાય ને કે ધ્યાન દેતી હોઉ તરત જ ખરીદી કરીલે કરતી હોઉ છું એટલે મારે વચ્ચે તો મારે એવું થઈ ગયું હતું ને કે એ નું મને કેહેવાય ને કે આ બધી વસ્તુ નું. મતલબ અ ગાંડું થઈ ગયું તું બધી વસ્તુનું કે હું વારે ઘણી જોતી રેતી ઓનલાઈન કેવુ કે ઓફ લાઈન કયો બહુ જ વધારે પછી તો મેં બાપરે બંધ જ કર્યું હતું કે ના બસ એની છે તો શું થયુ વસ્તુ પડી છે ને મારા પાસે તો શું કમે લેવાની ખો ખોટે ખોટી એટલે પછી હવે તો બધું બંધ કરીને વસ્તુ હોય ને ત્યારે જ લઉં છું તમે શું કરો છો.
અ ના તમારી વાત બહુ સાચી છે. ક્યાંક ને ક્યાંક હું તમારી વાત સાથે રિલેટ કરું છું પણ ઘણી વાર કેવું હોય છે. કે આપડે સેલમાં જઈએ ને એ લોકો કેવું છે છેતરપિંડી પણ બહુ આપને કરતા હોય ને એવું જોવા પડે કેમ કે. મને યાદ છે અમારા એ નજીકમાં નિયર બાય એક સેલ લાગેલો તો કઈક આર્ટ એન્ડ ક્રાફ્ટ નો અમે અને સાસુ અમે જોવા માટે ગયા અમને થયું કે યાર અહી તો સરસ હશે બધી વસ્તુ હજુ તો પગ મૂક્યો ને બારે કાચ ની બધી ક્રોકરીસ ની આઈટમોને એવું શરૂુ થયું. તો જેવો ભાવ પૂ. પૂછ ને તો તો એટલું મોંઘુ મોંઘું મને તો થયું કે લે આ સેલ છે. તો અમે તો પછી વિચાર્યું આપડે કઈ લેવું નથી મમ્મી ને કીધું ચલો આટો મારીને આપડે નીકળીએ પછી ત્યાં આગળ થોડું ગયા ને તો કપડાઓની પ્રાઇસ પણ કોટન ખાદી ના આટલા મોંઘા મોંઘા બાપરેે મેં કીધું એના કરતા તો સસ્તા તા બજારમાં મળી જાય છે એમ આ તો સેલ તો ખાલી નામનું છે એમ. પછી વરી થોડા આગળ ગયાં બધું કમ્પ્લીટ થયું જોવાનું ત્યાં લાસ્ટમાં પેલું એક એવું હોયું કે વીસ વીસ રૂપિયામાં વસ્તુઓ તો. અ ખાલી મે કેવું અમુક લિમિટેડ વસ્તુ જેવી નાની નાની વસ્તુ તુ ઘરગથ્થુ કે જે વીસ વીસ રૂપિયામાં જડતી તી બાકી બધી જ વસ્તુઓમાં લગભગ વીસ રૂપિયા ઉપર જ ભાવ હતો એટલે આમાં કેવું હોય એ લોકો થોડી પબ્લિસિટી માટે લોકોને એટ્રેક્ટ કરવા માટે ખાલી અ એવી પ્રાાઈઝને બધું બહાર દેખાડતા હોય જેમ તમે જોયને ઇન્સ્ટાગ્રામ છે ફેસબુક છે અત્યારે જે રીલ્સ બધા મોકલતા હોય જોતા હોય બધું જ સાચું નથી હોતું બરાબર આ એના જેવી વસ્તુ છે કે ખાલી સેલ તમે જોઈને જાાવ છો નહી પણ તમારી જરૂરિયાત છે તો તમે કશું લ્યો નથી તો કઈ નહી પણ હા ઘણી વાર બેનિફિટ છે કે આપણે સ્પેશિયલી કઈક ખરીદવા જઈએ ને તો આપને નથી જડતું પણ એવું ક્યાંક નજરે ચડી જાય કે ચલો દુકાન પર ગમી ગયું ઓનલાઈન ગમી ગયું અને આપણે ખરીદી લઈ તો શું જે તે સમયે આપણને વસ્તુની જરૂર હોય તો આપડણે એની પાછળ ટાઈમ બગાડવો ના પડે તો એ વસ્તુ પણ છે કે હા સેલ આમ બેનિફિટ પણ છે અને ઘણી વાર કેવું થાય છે કે આપણે સેલ માંથી કઈ વસ્તુ ખરીદેલી હોય ને તો પછી આપડે રિટર્ન કે એક્સચેન્જ નથી કરી શકતા એ લોકો એવી તમને છૂટછાટ નથી આપતા હોતા બાકી તમે દુકાન પર ખરીદો ઓનલાઈન તો રિપ્લેસમેન્ટ છે રિટર્ન છે એવા પણ ઓપ્શન મળતા હોય છે તો તમારું શું માનવું છે એમાં
હા એ તો ત મેમે વાત સાચી કરી હો કે ઓનલાઈનમાં આપણે એક વસ્તુ મને બહુ જ ગમે કે તમે રિટર્ન કરી શકો અને રિપ્લેસ પણ કરી શકો એક્સચેન્જ કરી શકો વસ્તુ ને એટલા માટે ઓનલાઈન સેલ મને ઘણી વાર છે ને વધારે ગમતું હોય છે હા દુકાનોમાં પણ ના હવે પણ સાચું કહ અહીંયા અમારા જે ગામ માં દુકાનો છે ને એમાં છે તમને બિલ આપે અને બિલમાં લખેલું હોય કે તમે છે ને ત્રણ દિવસ સુધી બે કા ત્રણ દિવસનું કઈક ટાઈમ આપ્યો છેને એટલામાં તમે છે ને વસ્તુને મતલબ એક્સચેન્જ કરાવી શકો એમ આ વસ્તુ તો એ મને એક સારું ગમે કે ચલો ભાઈ અહીંયા બી નાના ગામમાં પણ આ ઓપ્શન હવે આવી ગયો છે રિટર્ન તો દુકાન વાળા તો ન જ એ લોકોને નુકસાન થાય એટલે પણ હા એક છે કે અગર એક્સચેન્જ ભી કર તો આપડે શું છે કે એ વસ્તુ પાછી ઈને ન ગમતું હોય તો બીજું કંઈ પણ લઈ શકે એ વસ્તુમાં પણ જે પૈસા આપડા જાય તો એ જ છે કે સેલ કેહેવાય ને મને કે અ બધાને છે ને એક લોભાવા માટે ને બહ જ મસ્ત છે ને આઈડિયા છે અને સાચ બધા જ એવું કરતા હોય હા અને ઘણી વખત તો એવું થતું હોય ને કે જે જૂનો માલ હોય નેમ એ જેમ કે વધારે પડતું મને લાગે જે પ્લાસ્ટિકની વસ્તુ હોય ને એ આપણેે ઘરની જરૂરિયાત ની વસ્તુ તો બધી એ બધી જૂની જયારે થઈ જતી હોય ને તો એ વેચવા માટે છે ને એ વધારે પડતો સેલાતો હોય અમારે ત્યાં હમણાં કહ થોડા સમય પેલા એક દોઢ મહિના જેવો એક સેલ આવ્યો હતો બરગામ થી તે બધી પ્લાસ્ટિકની વસ્તુઓ ઘરની જેટલી વસ્તુઓ છે ને એ બધી વેચતો હતો તેમાં કપરક આવીી કઈો તમે ગણી અ અને કાચની એ બધું પણ હતું તો એ જ હા ઘણી વસ્તુ સારી પણ પડી ગઈ કે રોજ અમે રાતમાં તો શું કરતા આટો મારવા જઈએ ને જમીનને એટલે છે ને અમે સેલમાં આમ ખાલી ગોલ ગોલ ફરી આવ્યો ઘણો મોટો હતો તો જઈ આવે ને જોઈ આવે પછી ઘરે આવે વિાર કરે હા જો ઓલું પણ હતું હા તો આપણે લેવાનું છે બીજું દિવસે વરી પાછા જઈએ અને સાચું કોહ તો અમારી દોડ થી બે કલાક વહી જતી એમાં ચાલવામાં ને જોવામાં બધી વસ્તુ પછી તો જો બહ દુખ્યા કરે ઘરે આવી ને વાપરે પણ પણ એ કહેવાય ને એક અલગ જ મજા હોય અને કહું ને તો રાતના ત્યાં બધા જે આટો માર આવતા ને બધા એ સેલમાં ચકરા જ મારતા અને કેટલી બધી તો મને લાગે છે ને સ્ત્રીઓ જ હતી બધી એમાં તો મજા પણ આવતી બધાને આમ હસી મજાક થાય આમ કેવાય ને કે લો લોકો સાથે આપણે મળીએ પણ તો એટ લાગે ને કે સેલઈ કહેવાયને મનોરંજનનો પણ કામ કરે છે એવું લાગે મને તમને શું લાગે
ના તમારી વાત બહુ જ સાચી છે અ ઘણી વખત એવું થતું હોય તમે વાત કરીને તો એવી રીતે હું અને મારા સાસુ અમે તો શું બે જણા રહ્યા એટલે એ ક્યારેક ક્યારેક કંટાળો આવે ને તો હું મમ્મીને કહું ચાલોને મમ્મી ક્યાં કાટો મારવા જઈએ ભલે પછી સેલ હોય કે ના હોય આપડે જતું રહેવાનું જો ડિમાન્ડમાં છે પછી પેલું આપડે ુડિયો છે એમાં તો બધા એમાં ચાલ ચાલ તસે લાવતા જ ભાઈ તમારે એમાં ટાઈમ જોવાની જરૂર ન પડે એમ અ ક નિયર બાય ક્યાય સબ્જી વડી ગયા હોય ને કઈક દેખાઈ જાય ને તો પણ હું મમ્મી ને કહ ચલો નજર તો કરીએ ભલે આપડણે કલાક ટાઈમ કાઢશું મોડા જાશું ઓલો શું થાય એમ થાય કે ફરવા જવાનો ટાઈમ થઈ જાય થોડું કઈક જોવાની મજા આવે છેલ્લે બાકી કઈક દેખીને કોમેન્ટ પાસ કરવાની મજા આવે તો એ બધું થોડું મને ગમે એટલે હું ઘણી વાર કહું મમ્મી ને કે ચાલો આપડે જઈએ એવું ઘણી વાર એવા અનુભવ થયા કે જ્યાં અ અમે લોકો ખરીદી માટે જગ્યા હોય ભલે સેલ હોય કે નાં હોય પણ આમ ખરીદી માટે જઈએ ખરા એમ કે ભાઈ જાણવા મળે જોવા મળે શું ટ્રેન્ડ ચાલી રહ્યો છે કમસે કમ એ બી તો ખબર પડે આમ આખો દિવસ ચાર દિવાલમાં બે ખબર ના પડે એટલે મને તો એ બધી વસ્તુ ગમે છે થોડું બાર્ગેનિંગ કરવાની મજા આવે કે ભાઈ થોડા પૈસા ઓછા કરો ભાઈ થોડી મગજ મારી કરવાની મજા આવે અે તો પછી ભલા આપડે પૈસા દઈ દઈએ તો એ બધી એક મજા જ આખી અલગ છે તમે ક્યારેય કર્યું છે ખરું એવું
હા એ તો તમે સાચી વાત ક દ કે બાર્ગેનિંગ કરવાની સેલમાં બધું મજા આવે ને સાચ કરે તો ઘણી વખત એમ લાગે અ આ તો સેલ છે તો પણ આપડણે કેટલી બારગેનિંગ કરે છે સેલમાં પણ તો જ ને સ્ત્રીઓનું એક કેહેવાય ને કે નેચર જ છે બાર્ગેનિંગ કરવું તો તો એ જ કે મતલબ અમે તો અમે તો કેવું થઈ ગયું છે પણ સેલ વાળાઓ પણ છે ને જે કે ફિક્સ રેટ નો બોર્ડ લગાવી દે છે તો એમાં પણ આમ બારગેનિંગ કરવાનું ઓછું થઇ જાય છે અને હા તમે મોલ ન લોન જેમ કીધું નેમ એમાં છેને તો એમાં તો ફિક્સ રેટ જ હોય એટલે એમાં તો આપણે કઈ બાર્ગેનિંગ તો કરી ન શકીએ એમ પણ એટલે તો આપેધ નાના સેલમાં જતા હોય ને દુકાનોમાં ને એમાં એમાં તો થઈ જ હોય નાની નાની વસ્તુઓ આપડ એમ છે કે થોડું એમ કટ ભાઈ ચલો રાઉન્ડ ફિગર કરીને લગ લગાડી દુંને થોડું તો એટલે એ લોકો આપી દેતા હોય આપણને એટલે છેને આમ મજા પણ આવે ઘણી વાર અને તમ સાચું કીધું કે કંટાળો આવતો હોય ને તો સાચે સેલમાં જઈવાય વસ્તુ પણ આવી જાય આપડી અને મન પણ આનંદિત થઈ જાય આપડ કે ચલો ભાઈ આપડે બારે ફરવા ગયા ક્યાં તો જરાક સારું પણ લાગે આપડે હું પણ મા સાચું સાથે આવી રીતે રાતના આટો મારવા જાય ને ત્યારે મતલબ એવી રીતે સેલની જ વાતો કરે ને કઈક કઈક શું છે કે નવું નવું લેતા પણ આવે કે જ ભાઈ ઘરમાં આ વસ્તુ કે આપણેે નવી લેવી છે એટલ જૂની થઈ ગઈ છે આ વસ્તુ તો ચલો ને આપણે નવી લેતા આવે તો અમે એમ જ કર કે છે ને અ વસ્તુઓ જૂની હોય ને પછી કાઢે નાખી કેન્સિલમાંથી નવું નવું દે તો થોડાક સારું પણ લાગે કે ચલો નવું આવ્યું છે ક ચેન્જ લાગે આપણે ઘરમાં તો એજ મને લાગે તમારી સાથે વાત કરીનેને બહુ સારું લાગે ને મારી સેરનીજી કે ને યાદો છે નેજી હું કવાય ને કે બઉ પેલા બહુ જ વધારે સેલમાં જતી હોયને શોપિંગ કરતી થી મારી યાદો છે ને હવે બધી તાજા થઈ ગઈ છે તો પાછું મને લાગે છે કે હવે આ બધી વાતો કરીને મને પાછું એકવાર મન થઈ ગયું છે. કે હું થોડું સેલમાં થોડી શોપિંગ કરી લઉં કે થોડું જોઈ આવું સેલમાં કે ઓનલાઈન જોઈ લઉં. તો એ જ આપણે ફરી પાછા મળશું ને આવા જ નવા ટોપિક સાથે વરી પાછા ઘણી બધી વાતો કરશો. ત્યાં સુધી તમારું ધ્યાન રાખજો. આવજો.
આવજો. બિલકુલ મને પણ ખુબ જ મજા આવી તમારી સાથે વાત કરવાની. અને ફરી પાછો કઈક આવી નવી નવી વાતો કરશું અને શેર કરશું. ચલો આવજો. ધન્યવાદ